હાલો મિત્ર. હાલો મિત્ર અવાજ આવી રહ્યો છે.
આવી રહ્યો છે.
હા તો શું કરો છો તમે?
કશું નથી બેઠા છે.
હા તો ચાલો આજ આપણે વાહન વ્યવહાર અને રોડ રસ્તા વિશે થોડીક વાત કરીએ તેના વિશે સમાજને શું અસર થાય છે એના વિશે આપડે થોડી વાત કરીએ.
હા.
તો તમે મને જણાવવા માંગશો કે આજના સમયમાં વસ્તી વધી રહી છે તો વાહન વ્યવહાર પણ કેટલું વધી રહ્યું છે તે હા તો તમે થોડું મને જનાવો. કે આજના સમયમાં કેવી ચાલુ રહ્યું છે.
આજના સમયમાં વાહન વ્યવહાર વધારે ચાલવાના કારણે રોડ રસ્તા પર ખાડા અમુક અમુક જગ્યાએ વધારે ખાડા હોવાથી વાહન ચાલકો ને તકલીફ પડે છે. પછી એમાં અનેક સમસ્યાઓ આવી જાય છે ગાડીને બી નુકસાન થાય. એવી અનેક વસ્તુઓ થાય છે તો મિત્રો તમે શું કેવા માંગો છો? તમે બોલો.
હા તો હું તમને કહેવા માગું છું કે આજના સમય પણ વસ્તી પણ ઘણી વધી રહી છે જેના કારણે લોકોની ઘણીવી જો તી જાતો બી ઉભી થાય છે કે જે લોકોને આ જગ્યાથી બીજી જગ્યાએ કોઈ પણ એલા અંગત કારણસણ ર અંગત કારણસર તે એ ફરવાના હેતુથી મતલબ કે ફરવાના હેતુથી એ લોકોને પુષ્કળ વાહન વ્યવહાર ન કરવા વાહન વ્યવહાર કરવું પડે છે. આજના સમયમાં વધ વધું વસ્તી વધારાનું સમયના રોડ રસ્તાઓ પણ ઘણા બનતા હોય છે. અને આ વાહન વ્યવહાર ના કારણે ઘણા એવા લોકોને મુશ્કેલી પણ સહન કરવી પડતી હોય છે કેમકે ચોમાસાના સમય દરમિયાન આટલા બધા રોડ રસ્તાઓ સારા હોતા નથી ઘણા એવી જગ્યાઓ હોય છે જ્યાં રસ તાઓમાં મોટા મોટા ખાડા પડેલા હોય છે. ઘણી એવી સમસ્યાઓ છે કે ચોમાસાના સમયમાં અને ઘણા એ વાહનો વ્યવહારો નવા નવા હવા લાગ્યા છે. જેના કારણે પર્યાવરણને પણ આર્થિક નુકસાન નુકસાન છધું હોય છે. અને થોડા કેવા પણ મહહના આવ્યા છે ઇલેક્ટિક કીધેલા નાથી. રસ્તાઓ કે પર્યાવરણને આટલું નુકસાન થતું નથી પરંતુ જેના એમાં ભરપૂર લાાઈટનો ઉપયોગ થતો હોય છે. એનો પણ બિલ ભરવા જ પડે છે પણ એ પર્યાવરણને નુકસાન આટલું કરતું નથી. હી આજના સમયમાં વતી એટલી બી ઘરે ઘર બાઈકો. જોવા મળે છે ગાડીઓ જોવા મળે છે. ઘણી એવી. પરિસ્થિતિ થઈ તેના લીધે કો વસ્તી વધુ હોવાને કારણે ઘરે ઘરે ગાડી હવે. હોય છે જેના કારણે આજના સમયમાં દસ્તાઓ પણ પુષ્કળ પુષ્કળ મોટા મોટા બનતા હોય છે જેના કારણે લોકોની જમીન જમીન પણ જતી હોય છે કેમ કે રોડ રસ્તા બનાવવામાં. જ હોય કે અને જો રસ્તો સાંકડો હોય. તો એમાં રસ્તો સાકળો હોય તો ટ્રાફિક વધુ થવાનું કારણ પણ બની શકે છે જેના કારણે ઘણા એવા લોકો જે સમયસર જ્યાં પહોંચવાનું હોય. પણ પરતી સતા નથી એવી ઘણી ઘણી ઘણી સમસ્યાઓ પણ થતી હોય છે. આજના સમયમાં તો વ્યાહનો વ્યવહાર તે ખૂબ જ મહત્વનો બન્યો છે. હવે તમે કઈ કેવા માંગો છો.
હા મિત્રો આપડે તમે વાત કરી એજ કે
અમુક રસ્તા પોહળા ના હોવાથી ગાડીઓ અમુક અમુક જગ્યાએ જામ થઈ જાય રસ્તાઓ બધા બ્લોક થઈ જાય. અમુક એવી પરિસ્થિતિ આવી જાય કે માણસ કેવી રીતે પાર કરી શકે. એને એ રસ્તો કેવી રીતે મતલબ એમ આગળ જવાનું એને કઈ ઓપ્શન નતુ. એ લોકો એના કારણે બધી મતલબ જામ થતી હોય. બધા રસ્તા બ્લોક થતા હોય. તો આપડે એવું કરીએ કે રસ્તો પોળો હોય. તો મિત્રો રસ્તો પોળો હોય તો. અવર જવર સારી રીતે થઈ શકે પછી બીજું વાહન વ્યવહાર એમ તો વધી જ ગયેલા છે એના થી એમ
આવું મતલબ વધારે પ્રદુષણ થાય. વાહન વ્યવહાર વધારાથી વધારે પ્રદુષણ થતું છે. એના કારણે એમના જે નવું જનરેશન થતું છે એના કારણે આપણે કહેવા જે તો બહ જ અલગ છે એમ. તો મિત્રો તમે એમાં વધારે કાંઈ કહેવા કહી શકો.
હમ. હા તમે કીધી એ વાત એકદમ તદ્દન સાચી છે કેમ કે આજના સમયમાં ઘણી વસ્તુ વધી રહી છે અને લોકોની જરૂરિયાતો પણ ઘણી વધી રહી છે. જેના કારણે ઘરે ઘરે વાહનો તો વધી રહ્યા. રોડતા રોડ વતા એ એ પણ આજના સમયમાં ઘણી સમસ્યા છે. કેમ કે ભારતમાં જોવા જઈએ તો. રોડ રસ્તા અને રોડ રસ્તાની સમસ્યા ઘણી જોવાવામાં મળતી રહે છે ચોમાસાના સમય ધને ઘડ એવા રસ્તા હોય છે કે જ્યાં. ઘણા મોટા ખાડા હોય છે તેના કારણે લોકોને આથિક નુકસાન વેઠું પડશે કેમ કે ખાડાઓમાં ગાડી પસાર થતા. બાઈક ચાલકો જેવા હોય જે પડી જતા હોય છે જેના કારણે એમને. બજા પણતી હોય છે પણ આજના સમયમાં આ રસ્તા રોડ રસ્તા અને વાહન વ્યહારના કારણે એવા વાહનોનો વસાવા જોઈ કે જેનાથી પર્યાવરણને પણ વધારે પ્રદુષણ ન થાય અને લોકોને પણ વધારે એનાથી તકલીફ નહી થાય એવા વાહનો નો ઉપયોગ કરવા જોઈએ જેમ કે આજના સમયમાં જોઈએ તો સીએનજી. જેવા મહાનો અને જીએનજી જેવા વાહનો અને ઇલેક્ટ્રિક એવા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ અને એમાં રોડ પર સનંત ત આ આપણા ભારતમાં જે સરકાર હોય તે એ રસ્તા રોડ રસ્તા તો બનાવતી હોય છે પણ એ રસ્તો બનાવે છે એમાં એ રસ્તો વધારે સમય સુધી ચાલતો નથી કેમકિ ઉનાળા શિયાળો અને ઉનાળો સમયમાં રસ્તો ચાલતો હોય છે પણ જયારે ચોમાસા ની શ્રૃતિ આવતી ત્યારે તો એટલો ખાસ ચાલતો ના ચાલતો રહેતો નથી. કેમ કે જે રસ્તે ચાલતો હોય છે એમાં મોટા મોટા તાળાઓ પણ જોવા મળતા હોય છે. જોવા જોવા મળતા હોય છે જેના કારણે ઘણું ટ્રાફિક ટાફિક પણ થતુ હોય છે. તો આજના સમયમાં એજ થતુ હોય છે કારણ કે આજના સમયમાં હું વસ્તી ઘણી થી વધી રહી છે, જેના કારણે ખૂબ રસ્તા પર ાર મરમાં આટલા નથી કારણ કે આજના સમયમાં જોઈએ તો રસ્તા અને વાહન વ્યવહાર એ ખૂબ જ વધી રહ્યો જે ખલોક બ
હ
મુશ્કેલી નો સામનો પણ પડતો હોય છે કારણ કે આજનુ સમય એ લોકો ફરવા અને ઉત્સવમાં વધુ ધ્યાન આપતા હોય છે અને વાહન વ્યવહાર વધુ કરતા હોય. તો તમે શું કેવા માંગો છો એ બાબત?
હા એવું કેવામાં તો એજ બાબત છે કે જો સીએનજી વાળા ને ઇલેક્ટ્રિકલ બાઈક જો જો બધી જોડી હોય તો એવું કહેવામાં આવે છે કે કોઈ જગ્યાએ ના પ્રદુષણ ફેલાય. ના કશું નથી એના કારણે આપણાં કુદરતી હવામાં બી જે હવા આવે એ નેચરલ આવી શકે. અને અનેક અનેક વસ્તુ બો જ આપડા ફાયદાકારક છે. એવી વસ્તુ વાપરવાથી આપણને બો જ ફાયદો મળે કે સી એન જી વાપરો તો ના કો કેથે ધુમાડો નીકળે.
ના કેથે પ્રદૂષણ ફેલાય એવું અનેક બાબતનું કારણ હોય છે. જેમ કે ઈલેક્ટ્રિકલ હોય તો ના પ્રદુષણ ના ફેલાય એના કારણે આપણને સારું કેવાય એમ તો એવી બાબત મિત્રો તમે બી કેય શકો કે આપણાં માટે એ કેટલું સારું કેવાય. તો મિત્રો તમે કંઈ હજુ કેવા માંગો છો?
ટેકટ્રી વિષે થોડું જણા ‌વા માગો કેમ કે સી એન જી વાહન જે વાપરીએ છે. એમાં આપણને ખર્ચો ઓછો અને ખર્ચો ઓછો થાય છે. ખર્ચો ઓછો થાય અને આપણને એ કવરેજ પણ સારી આપે જેનાથી આપણને ઘણાં ખર્ચ પર પણ આપણો અંકુશ રઈ શકે છે કારણ કે અને ઈલેક્ટ્રિક ઈલેક્ટ્રિક એ આપણને ઈલેક્ટ્રિક વાહન જે આપણને લાઈટનો જ ઉપયોગ થતો હોય. આપણે એકવાર ચાર્જ કરી એને આપણે જ્યાં જવાનું હોય ત્યાં સરળતા થઈ જાય અને આવશ્યકે છે ના કારણે પર્યાવરણમાં પણ એટલું પ્રદૂષણ થતું ન હોય અને સારી રીતે પર્યાવરણને પણ કંઈ અસર ની થાય અને આપણને પણ એમાં વધારે ખર્ચો કરવાનો હોય તેથી તે આપણને સરળ થતો હોય છે. તો મિત્ર તમે આટલું જણાવ્યું એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું. ચાલો, બાય. ?